હલો હું કરે? હ જમી લીધું? હ અવે અમે ફ્રેન્ડ લોક સાથે જમવા જતા છે મેં એમને કીધું.
એટલે પાસા કયા રે બટ કોલેજ થી છુટી જાવાની કે પછી
ની છૂટી ની જવાના અમને મેમ લોકોને કેયને જવાના રિસેસ અજુ તો જસ્ટ પયડી. એટલે અમે જમીને જવાના છે. શું કેવો?
જયારે કયારે આવાના?
ઘરે તો સાંજે તા જ ચ વાગે જ હ ને શું કેય?
હમ્મ. કઈ નહીં હાજનુ
હ વાત કરને શું કરે? હ મેં જમવા જ જતી છું હું તમે શું કરે, તમે જમી રહ્યા? આજે રાતમાં હું કઢી ખીચડી જ બનાવીશ કેમ કે શાકભાજી એક બી હા ઘરે જ વળી રોજ રોજ કા બારનુ જમવાનું?
મે આવું એ પેલા બનાઈ મૂકજે.
કેમ?
મેં આવીન ગરમ ગરમ ખાઈ જ લેમ.
હા એ વાત બી હાચી પાપડી ને એવું તરી લેવા હને કચુંબર ને એવું.
હા હા.
હ સારું તમે રીસેસ ક્યારે પૂરી થશે? મોડું
એક મિનિટ બાકી છે.
હા ઓકે. પડે આપડે દ્વારકા જશું ને ત્યારે આપડે ભાભી લોકો ગેલા ને તો મોગલ ધામ ને બધી જગ્યાએ જઈ આવશું.
હ ને
હ તો હું કરે?
મે નોટિસ કર્યું.
હ દસ કયારની રિસેસ પડેલી. હવારે જામ તેટલા વાગે જ બધું ખુલ્લું જ મૂકે એવી.
મેં ચાવી?
હે ચાવી બધું અ પેલું જ કર આયવી મેં તો.
હમ્મ, તારું માર્યા વેલી ને?
હા મારી જ આવેલી. હું કરે હા. હ શું કેય? અ ઠીક છે હ દસ મિનિટ વાત કરી લેવોની.
ટાઈમ નહી મળે ચલ પછી આજે ફોન કરા.
હા ઓકે ઓકે. કો હ ખ વિ છે પણા વસ્